હાલો.
હાલો અરે મજા મજા ભાઈ.
ક્યાં હોય
અરે બસ નોકરીઓ બેઠા
શું વાત છે તમારે તો જલસા છે નોકરી કરવાની એ
અમારે જેવી ક્યાં ભાઈ અમારે
ના ભાઈ ના આમાં શું કરે જિંદગી માં કઈક તો કરવું પડે ને એમને. આપ થોડી લાઈફ નીકળે. હ વાડું પાણી કરેને કમ્પ્લીટ હ.
હા ક્યા આ ગયરા.
ચૂક્યો ભાઈ
એર કે.
હા અમે નોકરી ઉપર.
હ તો તમારે મોજે છે હું નોકરી ઉપર
હ જોઉં ભાઈ પલા રાખ્યામાં બીજું શું હોય
ધીમે ધીમે આલા રાખે બ કાયને બેઠા નોકરી બેઠા કે
હમ તમારે શું કામ કરવાનું હોય નોકરીમાં
કાં નોકરીમાં હું પેશન્ટ લાવવાના અને ઉપાડીેને લઈ જવાનું હોસ્પિટલ
બરાબરા
હા
સારું ને તો તો એક પ્રકારની સેવા થઈ ને ગરીબ માણસોની હા બરોબર તો તો આમાં અમીર લોકો ગરીબ લોકો બધા સેવાનો લાભ લેતા હશે ને તમારે
ઓ એટું જ એ અમ ગરીબ કોઈ નઈ પેશન્ટ એટલે પેશન્ટ
હા બરોબર સરસ સરસ ચલો શું ચાલે બીજું નવીન માં કેવા
નવી ન બસ કઈ નઈ હમણાં છે ને વરસાદ ન રાજહને બેઠા બીજું કઈ નવી નથી
યાર વરસાદ ના હિસાબે ખરેખર આ અત્યારે બફારો ગરમી ઉકળાટ કેટલો છે ને કે એની વાત જવા દો
અરે લી ના તો હેરાન થઇ જાય ભાઈ આટલી ગરમી ખાય હમ
સારું સારું બીજું શું થઈ ગયા છે હ થોડા દિવસોમાં વરસાદ તો હ ને
હા બધે થઈ ગયયો આપડે થઈ જયા હ દ્વારકાધીશ બે
હ દ્વારકા દ છે તથી
હા
સારું ચલો તો બીજું શું મળીએ ક્યારેક હા ભલે ભલે થેન્ક યુ બાય બાય
બાય બાય